હાલો
કરો
બધા તમે મજા મા?
હોવ મજામા તમેં મજા
હવ મજામાં હો
શું કરે બધા હઉ શાંતિ તમાર શાંતિ
મજા મ બધા?
હવ મજા શું કરે નિષ્ઠા ના ધ્યાન
હ સ
જમી લીધું
હવ લીધું તમે જવે લીધું
હ અ જમી લીધું
હ સુધ ન તું
હા તો હ અડદાની દાળ ને બાજરીની રોટલા બનાયા તા
હ હ
તમી શી બનાયુતુ તમી શી બનાયુતુ
બસ અમે ખીચડી કઢી રોટલા બાજરી
એવું એમ,
આપડ મોહન થારને એટલે બનાવ છે, બનાવાનું
બેલા મ થા ન ન એની અંદર મૂઈ નાખવાનો,
હં
અને પછી એને સાડી થી સાળી દેવાનું, અને ગઠ્ઠા ના રહે છેને એના માટે
હા હ
પછી એ થોડુંક ઘી વધર નાખી અને શેકી દેવા લોટને
લોટને શેકી દેવાનો
હમ્મ સેકી દેવાનું આપડે જેમ શીરાનું, છે, પણ એવી રીતના
હ હ
એવી રીતના શીખી દેવાડો હ બસ એ સીશી પેરણ એટલે હેને એ ઠંડુ થાય ને એટલા ઘડી ફળની ચાસણી કરી દેવાની
ખડ પાણીમાં ખડ નાસી
હમ્મ જેટલો લોટ હોય ને એકપ લેવાની
હ બે કિ લેવાય બે કિલો કર લેવાય
હમ્મ થોડી ઓસીીલો ત ચાલે કોઈને મોડો ખાવોહોયને તો દોડ કિલો લને તો ચાલે એમ પછી એને હે ચાસણી કરી દેવાની અમ એક તાર થાય ને એવી રીતના અમુક લોકો આથી થી ચેક કરે હાથે ગરમ ગેસ ઉપર કરવાની ચાસણી
હા
હ માથે થી ચેક કરવાનું એક તો તો ન થાય ને એવી રીત એવું ના ખાવતું હોય ને તો આપડે વાટકી પોણી લેવાનું અને એમાં સોટો પાડવાનો પછી એમાં જોઈ લેવાનોમ કડક થઇ જાય ને તરત
હા
તો પછી કમ કમ્પ્લીટ ચાસણી થઈ ગઈ ગઈ
જી કમ્પ્લેટ થ ગયા
હમ્મ પછી એને ચાસણીની અંદર થોડો કલર આવે ને જે મોહનથાળ નો
હા
એ એ પોણીને થોડો કલાઈ અને એને નાખી દેવાનો કલર ચાસણીની અંદર અન પછી જઈ શ હા જે શેકેલો લોટ હોય ને
હા
બસ નાખીને મિક્સ કરી દેવાનો
ચાસણી
હા ચાસણીને બે મિક્સ કરી દેવાનું
હા હ
હા પહી મિક્સ થઈ જાય ને લેય એને થાળીમાં કે ગમે એમાં ઠારી દેવાનું
હમ્મ
થોડી વાર રહીને થોડું જોમી જાય ને એટલે એના ટુકડા કરી દેવાના
ચેણા ચેણા
હમ આપડે જે પીસ પાડે ને મોંધાલા
હઅ
એ એવડા એવડા ટુકડા કરી દેવાના ઠંડો થવા દેવાનો એટલે શું થોડોક જોમે ને એટલે કડક થઈ જાય પાછું ચાસણી બહુ કડક ની કરવાની કે બઉ ઢીલી ની રાખવાની કડક કરે તો પહી મોસનથાળ કડક થઈ જાય ભાગે ન એવો
હમમ તે માપને રાખવાની
હા ઢીલી રે તો પછી જોમે ની
હઅ
હમ એવું થ એટલે શું એના માટેને આપની કમ્પ્લીટ ચાસણી થાય ને એ રીતના બનાવાનું હમ
હઅ હારું એ તો બનાવશો હવે ટ્રાય કરશું એક વાર
બનાવાનો ચણા નો લોટ લેવાનો પાસે થોડો બઉ જેણો ની લેવાનો ખરખરો લેવાના
એટલે માપનું રાખવાનું
હા બહ ચણું દળેલું ને આપડે રટલા ખર મોટું દળે હતું અમુક વાર
હ આમાં તો મોટું આ ઘંટી થોડી પેલી ને એટલે મોટું દળાવ એટલે બાર દળા વાજ
હા તો એમાં દડી દો તો ચાલે તમારે
હઅ
બઉ છે એણ તો પશું બેસન જેવું થઈ જાય
હ એ તો પહી હાઉ શોટે જાય એવું થઈ જાય
હા એ જે
હઅ આતો વરસાદ ને એવું કેવું હે
વરસાદ તો આમતો નહી પણ ગરમી બહુ પડે છે
અત્યારે તો વાયરો ફૂંકેલો હોય વાયરો શરૂ થયો હે પણ હતા
હમ અ કે વાયરો બઉ હે હવે ત્યાં બીજી ત્રીજી તારીખની આગહી હાલે હે જો થાય તો વરસાદ
થાય તો હારૂ એમાં તો મગફળી વાઈ હ કન
હોય કે મગફળી
હ વાઈ છે હજી ઉજ નઈ અઠવાડિયું છે પણ
એમ તો વરસાદની રાહ જોઈ હોય એમ
હા વરસાદ રાહ જોઈ રહ્યા
હઅ ભગવાન ને પ્રાર્થના કરો હવે
હઅ વરસાદ આવે તો વે ઝા ને એવું બધું પેરી જાય ન નાવ ગે તો ઉગીય જાય મગફળી
અત્યારે કેવું થયું વરસાદ એ બિનસિઝન માં આવે જયાર જરૂર હોય ત્યાર ના આવે.
અહહઅ-અહહઅ બધું કાઢવા ને હોય ને વગવઈ તારા આવે પાહો અતાર તો જોતો હોય એટલે નય આવ
હમ્મ. અતારે જરૂર હે એટલે નહી આવતો.
અહહઅ.
શુ બીજું શાંતી હેને? હમ્મ.
મગને અડદ ને બધું વાય સી. હારું ચાલે પણ મશીન નું હે
મગને અડદ ને એવું બધું વાય દીધું?
એવું, સારું-સારું.
હા, હા.
સારું
આમાં કાકાની એને પહેરીએ કર આજ થોડીક પહેરી તી બે કટા જેવી.
એવું એમ.
હમ્મ-હમ્મ.
સારુ-સારુ. શાંતિ છેન?
હોવ શાંતિ. મશીન
બસ-બસ એ રિઝન પણ
બ્લાઉઝ ની આવતું હશે.
હોવ આ જાએ સિવાય જાય ટાઈમ એ મળતો નથી.
હમ્મ. તારા જ મન જાવાનું હોય એટલે ભાઈ ચેત ટાઈમ મળે.
અવ બેઓ નું કરવાનું, સોકરા રાખવાના, કર્મ કરવાનું
અહહં, સોકરા તો ભણવા તે મોડી નિશાળ કે વેલી?
વેલી હે, સવારે સાડા સાતે જાય એટલે આ સાડા અગિયાર પાછા આવતા રે.
અહહં.
મારે મોહન થાળ જેવી બીજી પણ
મગદળ
હમ્મ. એમાં અમે તો કઈ રીતે બનાવી દીધું ચણાનો લોટ છે ને? દાળ ચણા ની મિક્ચરમાં દળી દીધી
હા મિક્ચરમાં દળી દીધી, પછી એને હે ને વાલેથી સાળી દીધી. નાની સાઈડે આવે ને
અહં એન થી શાડી દેવાની?
હા એનથી સાળી દીધી. પછી અંદર થોડુંક ઘી નાખ ખી ને શેકી દીધી. લોટને શેકી દીધો. હા એ અંદર નાખી શેકી દેવાનો લોટ.
અહં ચેટલી ઘડી શેકવાની?
એને આપડે એમ કે સુગંધ ના આવે ને એટલે ઈ શીકવાનું અંદર થી સુગંધ આવશે એવું.
હ હારુ
લે સુરી શે તે જાય ને એટલે ભાઈ આને ઠંડુ થવા દેવાનું બે કલાક કલાક બે કલાક
ઠંડુ થાવા મેળવાનું
એકદમ ઠંડુ થવા દેવાનું હમ હ. તમે સવારે બનાવ હો બપોર હુધી ઠંડુ થવા દો બપોરે બનાય્યું હોય ઠંડુ થવા દે હજ વેલા અંદર તમે નાખો ને એમ કેતોય ચાલે ખોટ દળી
હ.
અને પસંદ અંદર મિક્સ કર દેવાની
સાલે.
હમ્મ. આ પાછે થાળીની અંદર પથરી દેવાનું અને એના અંદર અસલ હરફું કરી દેવાનું હાથે થી થીપડી દેવાનું
થેપડી દેવા એટલે જીમ નાખ તો એ ચેટલું જીવેડવાનું
જી બોવ ની નાખવાનું આપડે કોરું રે ને એટલું જ નાખવાનું ઢીલું થાય ને એવું ની કરવાનું
દિલ થોડું કોરુ રાખવાનું
હા એકદમ પૂરું રાખવાનું એટલે બોવ પૂરુંય ને બોવ ઢેલુંય ની
એટલે પોણી કે બીજું કઈ ની રેડવાનું એમાં
બીજું કઈ ની રેળવાનું
હ એટલે ખોટ કેવું
એ ખોડ પહી ઠંડુ થઈ ગય
હ.
હ એ તો મિક્સ કરે જાવાનું નાખે જાવાની આપણને જી પ્રમાણે જરૂરિયાત પ્રમાણે લાગે ને એ રીતના ના નાખવાની
હા પૈઠ થાળી થાળ દેવાનું
હા પછી નાખીને સરખી કરી દેવાનું બસ એના નાોના નાના પીસ બનાય દેવાના
ચેણા ચેણા ટુકડા કર દેવાના
હા ટુકડા કર દેવાના નાના નાના
હારું બનાવશે હવે એ
અવેેસણા ભેઈડા હે કો બનાવશુ
હમ બનાવી દેવાનું અમે હમણા જ બનાવીધું આજ પતિ ઓમાં નિષ્ઠા બનાયવુ
હ નિષ્ઠા ખાતા હશી
અમે અમા નિષ્ઠાન બો ભાવ મગદર
હા હા નિષ્ઠા હારું ભાવે એવું બધુ
હમ એને મદર બો ભાવૂ એટલે એના માટે કરી પિસલ બનાયતું
હમ્મ સ્કૂલમાં લઈ જાતા હસી બેગટકા
હ સ્કૂલમાંય લે જય
નાસ્તો નિશુંને હવે નાસ્તો ને એટલે બધું લેઈ જવાનું છે, ઘરેથી પૈસા કે વાપરવા નઈ હાલવા.
તો બાર નું ના ખવાઈ ઓમેય
અ અ હવે છે, બારના પડીકા પડીકાને એવું ખાય તો ચેવા રોગ થાય હે
એટલે જ તો અતાર થાય હૃદય રોગ થાય અટક આવે નાના નાના છોકરાઓને અટક આવવા મળ્યા અહી બાર નું ખાઈને
હ અ અમુક નિશામાં જેટલા છોકરા માંદા થયા હે.
ને હેને એટલે બહારનું બહુ વસ્તુ નહ ખવડાવવાનું.
હ હવે તો પૈસા એટલા બધા આલવાના નહીં, પૈસા જ નહી આલવા. નાસ્તો લઈ જાય.
હવે ચાલે કોરો નાસ્તો કોઈ પુરું બનાવીને ડબ્બા ભર દેવાના કોઈ મમરા બમરા વગર દેવાના ચવાણું બનાઈ રહી.
હ હ.
કશું ના હોય તો રોટલી ટુકડા કઈ તળી દેવાની રોટલી તળી દેવાની ટુકડા કરીન
હ તો હ મમરા ને એવું બનાવીશું
હમ ચાલે વધેલી રોટી. હોય તમે તળી દો ને તો એ મત લાગે અને મરચું મીઠું નાખી.